શું બેન મજામાં?
એકદમ મજામાં, તમે બોલો તમે
બસ બસ મજા. એકદમ મજામાં, આજે તો અમે એટલા ખુશ છે ને કે અમે આજે બપોરે ઓનલાઈન જે શોપિંગ કરીને તે બધું આજે ડિલિવર થયું ને જે પ્રમાણે શોપિંગ કરીને તેજ પ્રમાણે બધું જ આવી આવી ગયેલું
એ સૌથી વધારે ખુશી ત્યારે જ થાય, જ્યારે કોઈ ઓર્ડર કેન્સલ નહી થયું હોય અને આવી જાય, હું તમને મારું એક કિસ્સો કહ છું કાલની જ વાત છે, જીઓ માર્ટ એપ ખબર છે તમને જીઓ માર્ટ એમાં ગ્રોસરી ફેશન આર્ટિકલ્, અને બધું ટોયલેટરી બધી જ વસ્તુ એમાં મળે છે તો એમાંથી મેં અપ્રોક્સ ટુ થાઉઝેન્ડ રૂપીસ નું બધું મંગાવ્યું હતું બે હજાર રૂપિયાનું તો એ લોકો ન મેસેજ આવ ગયો એમાંથી એક બે આર્ટિકલ નોતા એ લોકો ના પાસે અવેલેબલ કે તમને સાત આઠ દિવસમાં રિફંડ મળી જશે મે કીધું ચલ ઠીક છે થશે એના પછી ત્યાંથી થી મેં દૂધ મગાવ્યું હતું તો દૂધ પણ મેં ફાાઈન સુમૂલ જે ગુજરાતનું ફેમસ છે સુમૂલ ક મે માવ હતું ટોન મ તો એ દૂધ મે ખોયલુ એટલે દૂધ નુ પેકેટ ઓપન કર્યું એમ એમાંથી છે ને દહી વાળી ખાટી સ્મેલ આઈ પછી તો મને લાગ્યું ખબર ની મેં છાછ ઓર્ડર કેયરી દૂધ ઓર્ડર કર્યું કઈ મિસ્ટેક તો નહી થઈ ગઈ વાઈચું કર્યું તો નહી દૂધ હતું બે દિવસ પહેલાનું જ હતું ન એ દૂધ હતું તેર મે થર્ટીન્થ મે નું પેકિંગ વાળું દૂધ એ લોકોએ મને હમણાં મોકલ્યું જૂન મંથમાં
હા
વીસ જૂને એ લોકો મને તેર મે નું દૂધ મોકલે તો મેં કમ્પ્લેન કરી જીઓ માટે ના કસ્ટમર કેર માં બધા ફોટો વિડીયો બધું અપલોડ કર્યું કે ભાઈ આવી રીતે છે આવું નહી ચાલે કારણ કે આ બધું શું તમે કન્ઝ્યુમ કરો તમારા હેલ્થમાં જાય તો તમે એટલીસ્ટ ખાવા પીવાની વસ્તુ સારી ક્વોલિટીને આપો આ તે કરીને મેં એ લોકોને કંપ્લેન્ટ કઈરી
બીજા જ મિનિટ એ લોકો એ મારું જીઓ માર્ટનું જે અકાઉન્ટ છે જેમાં હું ઓલમોસ્ટ લાઈક આપણે આઉટ ઓફ ટાઉન જઈએ તો ત્યાં પણ જીઓ માર્ ક્યા જ વર્ક કરે કે તમે ક્યાંય પણ રોકાવ આવી જાય તો એ લોકોએ ઓલમોસ્ટ મારા ટુ એન્ડ હાફ વર્સના અઢી વર્સના બધા ડેટા ડિલીટ કરી નાયેખાયા જે
ઓ
કઈ જ નથી દેખાતું એમાંથી ત્રણ ચાર ઓર્ડર નો તો મને રિફંડ પણ આવ્યું છે તો મારા પાસે તો ચાલો આપણે ઓનલાઈન પેમેન્ટ કરીએ તો ત્યાં ર પણ હોય આપણા પાસે તો એ લોકોને ખબર નહીં અને જે ત્રણ ચાર અ વસ્તુ જે નથી આવી મારા ઘરે એ પણ અપ્રોક્સ એ લોકો ચારસો અ ચાલીસ રૂપિયા રિટર્ન કરવાના હતા ચારસો ચાલીસ તો એ પણ રિટર્ન અને કઈ પણ ઓર્ડર હિસ્ટ્રી જ નથી દેખાતી એપ્લિકેશન માં એટલે મને લાગ્યું પેલા કે મારા મોબાઈલમાં કઈ આરર હશે તો મેં બીજાના મોબાઈલમાં મારા નંબર થી લોગ ઇન માર્યો એમાં પણ નહી દેખાય
હ
એટલે આટલો મોટો પ્લેટફોર્મ જીઓ માટેર્ટ આટલું મોટું પ્લેટફોર્મ છે અને એ ગ્રોસરી વસ્તુ રાખો તમે જે ખાવા પીવાની વસ્તુ તમારા ત્યાંથી અમે મંગાવિય એમાં આપડણે કમ્પ્લેન પણ નહી કરવાનાં આજે કમ્પ્લે રેશ ક‌યેરી મે ત્યા ફોટો અપલોડ કેઇરા આ તે કેયરો એ લોકો ને રેટિંગ મે વન સ્ટાર પણ નહી આપી તો એના કારણે એ લોકો કો એ સડનલી મારું અઉન્ટ જ આવું કરી નાખ્યું કે મારા અઢી ત્રણ
હ
બંધી ડિલીટ
બાપરે
અને પ્લસ ચારસો ચાલીસની જે ગ્રોસરી નથી આવ્યું એનું રિફંડ ક્યારે આવશે મને ચેક કેવી રીતે કરવાનું તમારા પાસે તમારી ઓર્ડર હિસ્ટ્રી જ નથી તો તમે ચેક કેવી રીતે કરવાનું અને કસ્ટમર કેર મેં ફોન લગાવું ગૂગલથી નંર લઈને તો એ લોકો ના પાસે મતલબ કસ્ટમર કેરમાં કોઈ હ્યુમન થી તમે વાત કરો એ ઓપ્શન જ નથી એ લોકો તમને એસએમએસ માં એક લિંક મોકલી દે તમે લિંક માં ટેપ કરો તો તમારા મોબાઈલમાં જે જીઓ માર્ટ ની એપ છે એજ ઓપન થાય એટલે એમાં તો હું કઈ કરી જ નથી શકતી
હમ એટલે આ બધું એ લોકો ન પ્લાનિંગ હોય બધું
એજ કે આપણને કમ્પ્લેન નહી કરવાની તો આવું થોડી ચાલે અને આ ખાવા પીવાની વસ્તુ હતી કોઈ ફેશન રિલેટેડ વસ્તુ હોય કપડાં હોય કે કઈ પણ હોય આપણે ફેંકી દઈએ એનું આપણા શરીર પર અસર નહી થાય પણ હવે આ આવી વસ્તુ તમે મોકલો એ કોઈ મારા ઘરમાં નાના બચ્ચાઓ છે મારા ઘરમાં વડીલો છે એમાંથી કોઈ પણ આ વસ્તુ કન્ઝ્યુમ ને કાલ થી એમના હેલ્થ ને કાંઈ પણ થયું તો અને કાલના ઓર્ડર માં જ મારા ઘરમાં એટલે બધાને મીઠું ખાવાનું બહુ શોખીન છે ક્રીમ વાળા બધા બિસ્કીટ મેં મંગાવ્યા આઠ આઠ મહિના જૂના પેકિંગના એ લોકો મને પ્રોવાઈડ કરી રહ્યા છે આઠ આઠ મહિના જૂના ખાવા પીવાની વસ્તુની શેલ્ફ લઇફ આટલી હોય
હમ હમ હમ એ સાચી વાત છે કે ઓનલાઈન શોપિંગમાં જો તમે ધ્યાન નહી રાખો અવા તો તમે એક્યુરેટ નહી રહો ને તો આ શોપિંગ વાળા ઓનલાઈન વાળા તો છે ને છેતરી જ કાઢે એટલે ખાવા પીવાની વસ્તુઓ તો આપડે છે ને એવોઈડ જ કરી પડે હજી તો જસ્ટ લાઈક આપણે એમ જોઈએ કે ભાઈ પહેરવાની વસ્તુ ની એ બધી હોય તો એની એક્સપાયર ડેટ અથવા તો એવું બધું ઓછું હોય તો આપણને ચાલી શકે પણ ખાવા પીવાની વસ્તુ તો માનું છું કે આપણે ઓન ધી સ્પોટ જગ્યા પર જ જઈને જોઈને લેવી જોઈએ તો જેનાથી આપ આપણે ક્વોલિટીને એ બધું બી મેન્ટેન કરી શકીએ એની કં્પેનમાં કોઈ નવી કંપની કોઈ વસ્તુ આવી હોય તો આપણે આપ જોઈ પણ શકીએ એના કરતા કોઈ મતલબ ફ મોટું પેક હોય નાની નાની વસ્તુ ખરીદતા મોટું પેક હોય અને આપને વધારે રીઝનેબલ પડતું હોય તો આપડે ડિસિઝન પણ લઈ શકતા હોઈએ છે તો અમુક બાબતમાં ખાવા પીવાની વસ્તુની બાબતમાં નલા નહી ચાલે પણ એ સિય બીજી કોઈ બાબત આપ એમ કહી કે ભ કપડા ની છે કે બધી તો હું તમને એક વાત કરું કે મારા સન ના માટે ઈમરજન્સી માં કુર્તો પાયજામા મંગાવવાનો હતો ને મને બજાર જવાનો બિલકુલ ટાઈમ નહ હતો તો પછી મેં મારી દીકરીને કીધું કે ચાલ દીકરા આપડે ઓનલાઈન જોઈ લઈએ તો મારે ઘરનું કામ પણ થઈ જાય અને બજનું કામ થઈ જાય તો અમે ઓનલાઈન વસ્તુ જોઈ અને એ વસ્તુ જોયા પછી પછી અમે સાઈઝ ને બધું જોઈ લીધું કલર ને જોઈ લીધું અને પછી મંગાવી તો બે દિવસ બસમાં શિઓડી રાખેલું અમે તો કદાચ ફોડ બોડ હોય કે કઈ હોય તો કઈ પ્રોબ્લેમ નહી આવે તો આવું ને જોયું ને પૈસા આપી દીધા અને ઈઝ રી વીક સેવન ડે તો જોઈ લીધું પરફેક્ટ આવ એટલે તે ડિપેન્ડ છે કે આપણે ઓનલાઈનમાં કઈ વસ્તુ મંગાવીએ છેીએ તેના પર છે અ ખાવા પીવાવામાં વસ્તુમાં આપડણે જોઈએ તો જીઓ માર્ટ ખરેખર બહ મોટ એવું છે પણ એ લોકોનું કેટલીક વાર એવું પણ છે કે બ્ટમાં વસ્તુ આવે ને જોઈ ના શકે અથવા તો ઘણા અ કસ્ટમર એવા પણ હોય કે કોઈ એક્સપાયર ડેટ નથી જોતું ને આવે એટલે વાપરવા જ બેસી જતું હોય છે તો એકદમ શિક્ષિત વ્યક્તિને એવા લોકો હોય ને તે જ લોકો જોતા હોય છે કે ભાઈ એક્સપાય ડેટ ક છે એની ક્વલિટી કેવી છે પેકિંગ ખોલ્યા પછી સ્મેલ આવતી છે કે નથી આવતી તો એવા કસ્ટમર એની પાસે ઓછા હોય છે તો શું કરે કે એવા બેચર કસ્ટમર એના આમાં લિસ્ટમાંથી નીકળ પનીકડી જાય ને તો એને કઈ બહુ લાંબો ફરક નથી પડતોતો એટલે એ શું કરે કે આવી રીતે પોતે સોફ્ટવેર માંથી કે કઈ એવું જનરેટ કરીને તમને ડાયરેક્ટ ઉડાડી જ દે એટલે તમે બીજી વાર કોઈ કમ્પ્લેન કરી ના શકો ને એ કમ્પ્લેન બીજા કોઈ ગ્રાહક પણ જોઈ ના શકે
એજ તો છે કારણ કે મેં એ પ્રોડક્ટ પર રેટિંગ આપ્યું તો એ ઓન મારા રેટિંગ પણ નથી દેખાતા. અને પ્લસ જે મારી એ લોકોએ ઓર્ડર હિસ્ટ્રી ઉડાવી દીધી એ તો અલગ હવે આટ આટલા વર્ષોની ઓર્ડર હિસ્ટ્રી હતી એવું પણ નથી કે એક બે દિવસની છે.
હમ્મ હમ્મ હમ્મ.
એટલે આ વખતું મને બહ ખોઈટું આ વખતે એવું નથી જીઓ માટે થી પેલા પણ એક બે વાર આવું થયું છે કે એ લોકો ટાઈમલી ડિલિવરી નથી કરી દી તું મેં કેન્સલ કર્યું તો વિદન ટેન ફિફ્ટીન મિનિટ્સ મને રિફંડ પણ આવી ગ્યું પણ આ વખતે તો મે કમ્પ્લેન રેજ કયા કયરી ખાવા પીવાની વસ્તુમાં તો એ લોકો આવો લીધું એ મને એટલે હજી સુધી વિચારી નથી શકતી. કારમ કે રિફંડ એવું નથી કે ફર્સ્ટ ટાઈમ હું લેવાની છું એના પહેલા પણ એ લોકોની ડીલે ડિલિવરી એ લોકો મોડેથી કઈ રહી તો મેં પછી રિફંડ માંગી લીધું. કારણ કે આપણે ઈમરજન્સી માં જ ખાવા પીવાની વસ્તુ ઓનલાઈન થી મંગાવીએ. નહી તો તો આપડે જઈને જાતે જ આખા આપણે તો મંથલી ઇન્ડિયામાં તો કલ્ચર છે ભાઈ યરલી ગ્રોસરી ભરો મંથ લી ભરો. બટ આમ કઈ ઈમરજન્સી હશે તો જ માણસ ઓનલાઈન ના ડી પેન્ટ પર છે ખાવા પીવા માટે ફેશન માટે તો હું પણ પ્રિફર કરું. આ મિંત્રા છે મીશો છે એ બંનેમાં કમ્પેર કરવાનું તો મને બહુ ગમે. એટલે આનો પ્રોડક્ટ લઉ એટ સ્ક્રીનશોટ પાડીને બંને વેબસાઇટ પર હું જઈને બંને એપમાં હું અપલોડ કરીને જોઉં ભાઈ પ્રાઇસ ચેક કરું કસ્ટમર રિવ્યુ વાંચ્યું. એ બધું તો મને બહુ ગમે બટ આ ખાવા પીવા માટે તો હવે ઓનલાઈન ખબર જ નથી પડતું ભ કરવાનું કે નહી કરવાનું.
હા સાચી વાત છે કે ખાવા પીવાની વસ્તુમાં જો આવું થાય તો આપડણે કોમ્પ્રોમાઈઝ નથી કરતા બિકાઝ કે આપણા ઘરમાં અ વડીલ લોકો હોય અને ચાઇલ્ડ લોકો હોય એટલે એ બંનેમાં જ આપણા માટે ઇમ્પોર્ટન્સ છે એટલે એમાં તો કોઈ પણ જાતનું છૂટછાટ ચાલી પણ ન શકે એટલે જરૂર આપડણે આવા લોકો પર કમ્પ્લેન કરીએ ને તો એ લોકો બીજી વાર શીખે અથવા તો બીજી વાર કોઈ પણ ઓર્ડર કરતા પેલા ધ્યાન રાખીએ એમ પણ હવે શું કરીએ કે ભારતમાં એટલું બધું એટલી બધી જગ્યાએ ફ્રોડ ચાલે છે ને કે ગવર્મેન્ટ કોના કેસ લડે કોના કેસ ના લડે શું કરે કઈ ખબર જ નથી પડતી એટલે તો કદાચ જ જે કમ્પ્લેન કરવાના હશે એટલે તમને એવી રીતે બતાવી દીધું કે તમે કમ્પ્લેન પણ ના કરી શકો એટલે એની જે ક્રેડિટ છે એના પર કોઈ અસર ન થાય. અને કોઈ જોઈ ના શકે એટલે એનું જે ઝલ જે રેગ્યુલર ચાલતું છે તો ચ યલાજ કરે એમ એને કઈ અસર થતી જ નહી હોય એને ગ્રાહક માં પણ ફેર ના પડે. પણ પછી એને અ આપડણે બીજી વાર મંગાવીએ બી ન એટલે અ એ વસ્તુ પણ છે.
એજ તો જો એ લોકોનો સિસ્ટમ બહુ ખરાબ છે. એ તમે ફેશનની વસ્તુમાં તો અમને આટલું આમ તમે સપોર્ટ કરો. તમે કપડા મંગાવો આ આજકાલ આ બિચારા દુખ કાન વાળા માખી મારે અને આપણેે લોકો બધા ઓનલાઈન થી પરચેસ કરીને પહેરીએ છીએ મસ્તમાં. બટ આ ખાવા પીવા માટે પણ આપણે ડિપેન્ડ કાર કે આમણા નેક્સ્ટ આ છે વરસાદની ઋતુ તો અવાની એમાં તો માણસ નીકળવા માંગે જ નહી ઘરમાંથી. તો બધા એજ વિચારે કે ચલ ઓનલાઈન મંગાવી લઈએ પણ હવે આવું બધું કેસ થાય તો વરસાદ ની સિઝન માં પણ કેવી રીતે મંગાવવાનું ઓનલાઈન.
હ નહી નહી સાચી વાત છે અ ઓનલાઈન ઓફલાઈન ઓનલાઈન શોપિંગમાં બી બધી જાત જાતની અલગ અલગ ડિફરન્ટ ટાઈપ ની વાત કરી તમારી સાથે વાત કરીને ખુબ જ મજા આવી થેન્ક યુ.
યા થેન્ક યુ.